તમચ ભાઈન- - અવાજ આવે છે?
એક મિનિટ હા આવે છે આવે છે.
આવે છે ઓકે કેમ છો?
મજામાં?
હ ઓકે- -
નમસ્તે- -
એક બાત બોલની છે- -
હા.
પ્રેગ્નેન્સી અને તેનું મહત્વ બોલો ને?
હા હા હા. હો પણ મજા આજે મને તારી- - અ સાત પ્રેગ્નેન્સી કે ગર્ભાવસ્થા વિષય પર વિસ્તારતી વાત કરવાની- -
હા એક બર તુમે ત તમારા વોટ્સઅપ દખો ને?
હા હા હા. હ- -
આજમાને તારી સાથે પ્રેગ્નેન્સી- - ગર્ભાવસ્થા વિશે પર વિસ્તારથી વાત કરવાની છે
હા હા હા- - હા સાચું છે ઘરના લોકોને પ્રેગનેન્સી વિશે થોડી ઘણી માહિતી હોય છે. પણ આ વિષયાને શાંતપણે યોગ્ય રીત્યાને- - સમજ સાથે સમજાવો જરૂરી? હ- -
હા- - બિલકુલ કારણ કે ગર્ભાવસ્થા દરમિયાનમાં- - માતા અને બાલક બનેની કાળજી પોષણ આરામ તપાસનેને ભાવનિક સાથ- - ખૂબ જરૂરી હોય છે.
હા હા પ્રેગ્નેન્સી શું છે? પહેલો તો એક પ્રેગનેન્સી એટલે શું?
પ્રેગ્નેન્સી એટલે- - સ્ત્રીના ગર્ભશયમાં બાળકોનો વિકાસ થવાની પ્રક્રિયા જ્યારે- - સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. ત્યારે પછી લગભગ નવ મહિના સુધી બાલ ગર્ભમાં ધીરે ધીરે વિકસિત થાય છે. આ સમય મે ગર્ભાવસ્થા કવાય.
હા લે પ્રેરને એક પ્રાકૃતિક પ્રક્રિયા છે. અ જેમાં સ્ત્રી ના શરીર માં નવજીવન ઉગો- - ઉગવા લાગે છે.
હા એકદમ આ સમય સ્ત્રી માટે આનંદ ઉત્સુકતા જિમ્મેદારી અને- - ક્યારેક થોડા ચિંતા સાથે આવે છે.
હા પ્રેગનેન્સી શરૂઆત કેવી રીતે થાય? પ્રેગ્નન્સીની શરૂઆત કેવી રીતે થાય
જાને સ્ત્રી ના શરીરમાં અંડાનો અને પુરુષ ના શુક્રરાણ ન મિલન થાય છે તારે ગર્ભધારણા થાય છે તારી પછી ગર્ભાશયમાં ભૂણાનું શરૂ થાય છે
એ વિજ્ઞાન ની પ્રક્રિયા છે પણ એની સાથે માતા માટે નવજીવનની સુરઆત પ્યાન હોય છે.
બિલકુલ એટલે પ્રેગ્નેન્સી શરૂઆતથી જે કાળજી રાખવી જરૂરી બની છે ને.
હમ. પ્રેગ્નેન્સી ના પ્રારંભિક લક્ષણો શરૂઆતોમાં સ્ત્રીને કેવી રીતે ખબર પડે કે પ્રેગ્નેન્ટ હોઈ શકે.
ઘના સામાન્ય લક્ષણો જાવા મળી શકે. માસિક ધર્મ બંધ થયું ઉલટી અથવા મમળ થવી. થકાન વધારે લાગવી આ છાતીમાં બદલાવ વારંવાર પિશાબ આવવી ખાવાની પસંદ ના પસંદમાં ફેરફાર મૂળ બદલાવા કમજોરી અથવા ચક્કર જેવી લાગો
હા ઘની સ્ત્રીઓની મોર્નિંગ સ્કીિનનેસ પેન થાય છે ને
હા સવારે મળમળ ઉલટી આત વા આ ઉલટી જેવી લાગો આખું સામાન્ય છે પણ બધા જ લક્ષણો પ્રત્યેક સ્ત્રીમાં એકસારખા ના હોય.
હા ડોક્ટરની ખાતરી શા માટે જરૂરી? જો આવા લક્ષણો હોય તો શું કરવું જોઈએ?
સૌથી પહેલા ડોક્ટર પાસ જઈએ તપાસણી કરવાની ઘરમાં પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી શકાય. પણ એ પછી ડોક્ટરની ખાતરી માર્ગદર્શન જરૂરી છે.
હા બિલકુલ કારણ કે પ્રેગ્નેન્સી કન્ફર્મ થઈ જાય પછી આહાર દવા તપાસને આરામ બધું વ્યવસ્થિત રાખવું જરૂરી બને.
બિલકુલ ડોક્ટર માર્ગદર્શન આપી છે કયા ટેસ્ટ કરવાના શું ખાવું કયા વિટામિન લેવાના શું ટાળવું?
હા કારણ કે પ્રેગનેન્સી કન્ફર્મ અમને પ્રેગનેનસી ન
હા ગર્ભાવસ્થા સામાન્ય રીતે તીન ટેમેસ્ટરમાં વિભાગે છે. પહેલા ટાઈમસ્ટર પહેલા તીન મહિના બીજો ટાઈમસ્ટર ચોથથે સ છઠટી મહિના તીજો ટાઈમસ્ટર સાતમાં થી નવા મહિના
હમ હમ હમ. પહેલે ડ્રમર મે ટ્રમેસ્ટર મે પહેલા ટ્રમેસ્ટર વિશે વિત તારથી ક પહેલા તીન મહિના ખૂબ મહત્વ હોય છે. આ સમયે બાલ્કનના મૂળભૂત અંગો બનવાની પ્રક્રિયા શરૂ થાય છે માતા માટે પ્યાન અ સમય સંવેદનશીલ હોય છે. આ સમયે સ્ત્રીને શું શું તકલીફ થઈ શકે?
હા આ તબકા શું ફરક હોય હોય છે તર કમાં બાલ્કોનો વિકાસ અને પચ આમ
ગર્ભવસ્થામાં તીન રી મા દર તરકમા બલકાનો વિકાસ અને ત માતામાં શરીરમાં બદલાવ અલગ અલગ હોય છે.
હા માતા માટેને ખુશ નો ક્ષય હોય છે.
હા આ બોલુંને પહેલા ટ્રિમાસ્ટર ક્યા હોવે છે પહેલા ટ્રિમાસ્ટર
હમ. પહેલા કે
આવાજ આવે છે.
હા હા. પહેલા સ્ટ્રીમ માસ્ટર પહેલા તીન મહિના ખૂબ મહત્વના હોય છે. આ સામે બાલ્કનના મૂળભૂત અંગે બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. માતા માથે સમય સંવેદનશીલ હોય છે. આ સમયે સ્ત્રીને શું શું તકલીફ થઈ શકે. એટલે આ સમયે ખૂબ કાળજી જરૂરી છે.
સો પહેલે તીન મહિના ખૂબ મહત્વનો હોય છે સમયની બાલકા અંગોબરની પ્રક્રિયા શરૂ હોય છે માતા માટે. હા સમયને શું શું સ્ત્રીને શું શું તકલીફ થઈ શકે મમ ઉલટી થકાન ઊંઘ મુળસ્વિંગ હલ્વી કમજોરી ખાવાના ઈચ્છા બદલાવ આ સામાન્ય છે.
ઓ એટલે આ સમયે ખૂબ કાળજી જરૂરી છે.
બોલો ની.
એટલે આ સમયે ખુબ કાળજી જરૂરી છે.
સલાહ વગેર દવા ન લેની બારી કામ ન કરવું અને પોષણ રાખવું.
બીજા ટ્રી માસ્ટર હવે બીજા ટ્રી માસ્ટર વિશે કહા.
ચથાથી છોટા મહિના ઘરની સ્ત્રીિયા મોટા થોડા આરામદાયક સમય માના છે ઉલટી ઓછી શકે શરીર ને થોડી આદત પડવી લાગે છે બાલકા નો નિકાસ વધારે સ સ્પષ્ટ થવા લાગે છે.
આ સમયે પેટન દેખાવું શરૂ થાય ને
ધીરે ધીરે પેટ વધારે દેખાવવું લાગે છે કારકે માતા ને બાલકા ને હલચલ પણ અનુભવવાની શરૂઆત થઈ છે થકી શકે.
એ અનુભવ તો ખુબ ખાસ હોય અને
હા માતા માટે ખુસૂર નો શેના હોય છે ના.
અને ત્રીજા ટ્રીમેસ્ટરમાં શું થાય.
સાતમાંથી મહિના મે નવા મહિના બાળક વધારે વિકસિત થતું જાય છે અને ડિલિવરીનો સમય નાજીક આવે છે માતાને બેટોને બાર થકાનો માં તકલીફ. પીડધર પગ સૂજવું વારંવાર પિશાબ આવા અનુભવ થઈ શકે.
હા સમય આરામ વધારે જરૂરી હોય ને.
એકદમ ડોક્ટરની નિયમિત તપાસની બ્લડ પ્રેશર શુગર બાલકાની સ્થિતિ બધું ધ્યાનમાં રાખવું જરૂરી છે.
ગર્ભાવસ્થા દરમિયાન આહાર કેટલો મહત્વનો છે.
ખૂબ જ મહત્ત્વનું કારણ કે માતા જે ખાય છે. અને અસર બાળકના વિકાસ પર પણ પડે છે. એટલે સંતુલન પૌષ્ટિક અને સ્વચ્છ આહાર જરૂરી છે.
હમ્મ હામ શું શું ખાવું જોઈએ.
સામાન્ય રીતે દૂધ અને દૂધની વસ્તુઓ ફળ
શાકભાજી દાળ કટોલો ઘઉ બાજરી જ્વારી અને અનાજ સુ ક મેવા મર્યાદિત પ્રમાણ પર પ્રોટીન વાળી આહાર આયરન કૅલ્શિયમ વાળા પદાર્થો.